હલો!
હાલો!
અવાજ આવી રહ્યો છે? રવિ, અવાજ આવે છે?
આવે છે, આવે છે, હા હા આવે છે, આવે છે.
જમી લીધું?
હા, જયલી જમી લીધું
હ, જમી લીધુ કાલે બીજ છે પાછી, એટલે બીજ કરવાની છે, એટલે વેલુ જમી લીધું બાર વાગ્યા પછી કઈ ખવાય નઇ દિવસ બદલાય જાય એટલે
હા-હા, કાલે તો બીજ રેવાની હશે ને?
હા, કાલે બીજ છે ને, રામદેવપીરની બીજ છે, અને રથયાત્રા બંનેવ છે એટલે એટલે બીસ તો કરવાની છે. એ અમુક ટાઈમ કરુ છુ, બીજ ભાદરવાની બીજ કરીએ છે ને મહા સુદ ની બીજ ભી કરીએ છે આપડો જે હાલનો ટોપિક છે, એ મામાના ઘર રિલેટેડ છે.
જી! જી!
પેલા તો, જ્યાર નાની હોય, ત્યારે એ નાની નું ઘેર કેવાય. પછી, એ નાની ઓફ થઈ જાય એવું કઈ થાય, ત્યારે પછી એ મામાનું ઘર બની જાય અને અ માં બી પેલા તો ખબર આપડે નાના હોઈએ ત્યારે કોઈ વેકેશન પડે કે ગમે તે થાય જેવી રીતે હવે રક્ષા રક્ષાબંધન આવશે, રક્ષાબંધન વખતે બસ એક જ હોય કે, ચલો રક્ષાબંધન તો મામાના ઘેર જઈએ ત્યાં જઈને બધા મલીશું, ભેગા મળીશું, બધા કઝિન્સ ને બધા ભેગા થઈએ પાછા આપડે- આપડે વાત કરીએ એકબીજા જોડે અને જેવું સ્કૂલમાં આપણે તે કદાચ ભણતોભી નહીં હોય ત્યારે બી, પેલા પેલા સૌથી વેલું મામાનું ઘર જ યાદ આવે, એમ.
હા, બિલકુલ, બિલકુલ
કે, મામા ના ઘરે જઈએ, મામા અ લેવા આવે આપણાને ઇવન મૂકવા બી આવે હું મારી વાત કરો તમારા ઈવન હું નાની હતી અને મા બોન બી અહં જ થયો તો મામા ના ઘરે જ થયો હતો મને ઈવન બે કે ત્રણ વરષ એ મમા બા એ જ કરી હતી એમ અને મને જીવાડી બી એમને જ મા બા એ મારો બહુ કેર રાખ્યું તું મા મામા ભી બઉ બધી કેર કરે છે અને અત્યારે હાલમાં બી મારી મમ્મી ઓફ થયા પછી હું અહિયાં જ રહું છું મારા મામા ના ત્યાં જ એમ મામી બી સારા છે મામા બી સારા છે આમ એવું નહી લાગે કે મમ્મી નહી એમ નહીં એ તો એવું કે બધા કે માં જાય એટલે મોસળ બી જાય એમ પણ એવું નહી મને સમજે છે મને સારી રીતે રાખે છે ઈવન મારી બધી ઈચ્છાઓ પૂરી કરે છે આમ
હા એટલે કોઈ ન કોઈ તો હોય જ છે એટલે એ પણ સારી વાત છે એટલે એક પ્રકારનું સારું કેવાય હા પોતાની દીકરી જેમ જ રાખતા હોય હા
હા ના ના હોઈએે ને એટલે આઈ એે ને મામા ના ઘેર તો ઈચકા બાંધેલા હોય આમાં માટે આમાં વાળો ખરો તો વાણામાં અમાં ઈચકા બાંધેલા હોય, તમારી. ત્રણ માસી છે, તો ત્રણ માસી ની ત્રણ, અમે ત્રણ છોક્યો છઈએ. અને તોમે ના ના આવીએ ને, તો બાળામાં મામા અમને લેવા આવે, પછી ઈચકા ગુંજિયા લે. પ ઈચકા ખાઈએ, એ કરીએ તે, કરીએ જે ભી કે. જઉ, ભાઈ મામા અહી લઈ જાવ, મામા તહી લઈ જાય, મામા-મામા ક મોડું ના દુખ્યા, અમે નાના હોયારે તો એમ.
હા.
તાન તમારો કોઈ એવો કિસ્સો આમ જે મહમા ના રિલેટેડ હોય.
બિલકુલ બિલ્લ અમે પણ જયારે અત્યારે તો સિટી માં રેવાનું છે પરંતુ જયારે ગામડે જઈએ ત્યારે મામા અત્યારે તો ગામડે રેહ છે તો જયારે વેકેશન હોય ત્યારે પછી હ મામા ના ઘરે જતા હોય છે મમ્મી જોડે એટલે પેલા તો કેવું હતું નાના હતા ત્યારે ખુબ જ અ મસ્તી કરતા ને અત્યારે તો બહુ ઓછું જવાનું થતું હોય છે પેલા જતા ત્યારે મહિનો મહિનો દિવસ સુધી માવાના ઘરે અમે રોકાતા અને પેલા જ દિવસે અમે જયારે જતા હોય ત્યારે મામા પૂછ છે કે આજે શું ખાવું છે ભાણા તો પછી પછી તો એમાં ઉનાળો હોય એટલે પછી કેરીનો રસ જ હોય એટલે મસ્ત ઠંડો ઠંડો કેરી નો રસ હોય અને પછી જે ખાવાની જે મજા આવે કઈક એ અલગ જ હોય છે એમ એટલે એ પ્રકાર એ હોય છે એમ એમ તો હા એટલે પ્રકારે મજા આવતી હોય છે એમામાં ભાણેજ પણ હ
અને મામમાં એક જ રથયાત્રા આવે ત્યારે જ આમ મામા ના ઘેરે ઈ ભાણીઓ વારું જે આવે ને જય જગન્નાથ એરૂ પકડી રથરે જગન્નાથ જોવા મલે ત્યારે જ મામાને ભાણીનું નામ હોય છે. નહી તો મામાને ભાણ્યું જ હોય મામાને પાણી ન તો બહુ ઓછું આવે ને આમ એમ પણ જે આમ જોવા જઈએ તો મામાને ભાણી નો જે સંબંધ હોય ને એ તો સૌથી નિરાળો હોય છે એમ અને મામા એના નામ જ બે માનો પ્યાર છુપાયેલો હોય. એટલે મામા એક વસ્તુ એવી છે ને એક નામ એવું છે. કે આખી જિંદગી આમ આપડી જતી રેને તો બી મામા નું નામ આપણે ના ભુલીએ અન મામાનું ઘર જ એક એવી જગ્યા હોય જ્યાં આપડે આપડા મમ્મી ના નામથી ઓળખાઈએ. ઈ તો બધે આપડે ગમ્મે તે હોય આ આની છોકરી આની છોકરી આની છોકરી આની છોકરી પન ખાલી મમ્મી નું નામ છે એ મામા ના ઘેર જ એ થાય એમ કે આ તો વરસાની છે. રી છે કે આ વિરબાઈની છોકરી છે એવી રીતે એ લોકો કે એમ આપડા ને. અને ગામમાં જે ભી ભઈ એ બધા આપડા મામા જ થાય. એટલે એક મામા નો તો પ્યાર મળે પન જોડે જોડે બીજે બધા ભી આપન એજ રીતે જ રાખ્યા હું મારી જ વાત કરું હું અત્યારે હેઇ હાલમાં રહું છું. તો ગામમાં જેટલા ભી છે એ બધા જ મામાઓ મને બઉ કેર કરે એમ મારે. અને આપણાને ભાણી બા ભાણી બા કરીને જ આપ તોય ના બોલાવે ઈવન એવું બી કોઈ ના કેય કે હા ભઈ તું આવું કરો છો આ કરું છું તે કરું છું પોતાનો એ લોકો મારી સપોર્ટ કરે મને એટલું હમઝે એમ.
હા બિલકુલ બિલકુલ સાચી વાત છે તમારી કેમ કે પઈ દરેક વસ્તુમાં લોકો પછી એમ મ પછી ક્યારેક એવું થતું હોય છે કે ભઈ આપડે મામા ના ઘરે રેતા હોય તો પછી બાજુ ના મામા હોય તો ત્યાં જય તો ક્યારેક ક પ એ ત્યાં જમી લેતા હોય છે તો એ કઈક અલગ જ પ્રેમ હોય. એ કે જ્યાં મઝા આવે ત્યાં જમી લેવાનું એટલે
અને નામ થી કોઈ ના બોલાવે એમ ભોણી બા ભોણી બા કરીને જ આપણને બોલાવે અને અહીયાં થી આપડે જ્યાં જવું હોય ત્યાં ઇવન જઈવી હકિયે જે ખાવું હોય એ બી આપડે કઈ હક કે મામી બી તરત તૈયારી મા જે ભી ખાવું હોય એ તરત બનાઈ દે મામીને ભી આળસ ના આવે ની તો બીજા હોય તો એવું કેય કે હું નહી કરી આપતી યાર છે તે છે કેટલું બધું આમ લાઈફમાં સ્ટ્રગલ તો છે પન જયારે મામા મામીનું કે હોય તો જોડે આપડે આગળ કઈક પણ કરી શકીએ એમ ઇએમ
બરાબર બરાબર એને કરવું જ જોઈએ કેમ કે એ જે સંબંધ છે તો કઈક અલગ જ ગાઢ સંબંધ કહી શકાય કેમ કે દરેક વસ્તુમાં સપોર્ટ કરતા હોય છે એટલે સારી વસ્તુ કેવાય ને અત્યારના જ જમાનામાં જો આટલો બધો સપોર્ટ કરતા હોય તો હુંત તો કઉ કે આનાથી મોટું તો કોઈ વિશેષ ના હોય શકે કેમ કે અત્યારે તમે જોતા જ હશો કે લોકો જોઈટ ફેમિલી કરતા પલા ઓછા લોકો બધા અત્યારે છુટી ફેમિલીમાં રેતા હોયએ તમને પણ ખ્યાલ હશે અત્યારે એટલે જોઈન્ટ ફેમિલી તો અત્યારે બઉ જ ઓછ ઓછી થઈ ગઈ છે એમ એટલે એ પણ અત્યારે જોવા જેવું છે એટલે આ સમયમાં તમે જો અત્યારે ત્યાં રહેતા હોય અને તમને એટલો સપોર્ટ મળતો હોય તો અત્યારે તો એવું પેલું ઉદાહરણ છે કે આટલો સપોર્ટ મળતો હોય સારું કેવાય તમારે નસીબ વાળા હશો તમે કે આટલો તમને સપોર્ટ મળે છે તો એક વસ્તુ સારી કેવાય એમ આ જમાના પ્રમાણે
તમે મામા ના સંબંધ એક એવો છે જે કુંવરબાઈ નું કોવાબાઈ નું મામેરું ભરવા માટે ક્રિષ્ન ભગવાન ખુદ એના મામા બનીને આયાને અને તરથી જ એ મામેરું ભરવાનું ચાલુ થયું ને સોરી શ્રીમ હા એજ ત્યારથી જ તો એ ચાલુ થયું ભરવાનું ક્યાં રોગ ભરાતો હતો તમામેરા અને ક્યાં એવું કઈ થતું બી હતું હું જયારે કુંવરબાયનું મામેરું ભર્યું ત્યારથી એ થયું નહી તો એ લોકો તો કેટલું બધું આખું લાંબુને લિસ્ટ એ કર્યુંતુ.
બિલકુલ બિલકુલ સાચી વાત છે. તમારી સો ટકા સાચી વાત છે. એટલે એ પણ અત્યારે બહુ જ અત્યારે સારું કેવાય એમ કેમ કે ઘણી બધી વસ્તુ હોય છે કે જે દરેક વસ્તુ એ વસ્તુ આપડી સમજી શકે છે એટલે એનાથી મોટું તો કઈ ના જ હોય શકે એમ અટલે કોઈ પણ ખાવા પીવાથી માંડીને પછી લેવાની સુવિધા કે પછી કોઈપણ એમ ભણવામાં પણ એ લોકો એટલો બધો સપોર્ટ કરતાં હોય છે. આપણને એટલે એ પણ એક વસ્તુ સારી છે.
મારું જે ડીયુ હતું થોડુંક બેંકનું કોટકમાં એવી મ મામા એ એમાં બી મને સપોર્ટ કર્યો કે મે ટ્વેન્ટી કે બધી હ ભાઈને એમને મોબાઈલ બી લઈ આલ્યો બધી જ હમ્મ એટલે એવું બી નહી કે કોઈ સપોર્ટ નહી કરતા કે કઈ સપોર્ટ મળતો નહી. એમનો ભી સાથ સહકાર બધું જ છે એમ. અને યાદો તો બવ‌ બધી છે. મામા મામીને રિલેટેડ મમ્મી બી અત્યારે બી અમે અહીં સિકોતેરમાતાનું મંદિર છે રાલજ ત્યાં આગળ એક જોડે બધા ગયા હતા. એ કર્યું હતું. અહીંયા અમા નજીકમાં જ કારતકનો મેળો કે ને એ ભરાય નો મેળો તો એ મોટામાં મોટો મેરો કેહેવાય આપડા ગુજરાતમાં એમ તરણેતરના મેરા પછી તો તાઆગળ બી એમ તાઆગળ લઈ ગ્યાતા. ઇવન અમે તો અહીંયા ટેન્ટ બનાવી એનથી આગળ રહીએ એમ. જેવા રણ ઓફ કચ્છમાં ટેન્ટ હોયને એવા આપણેે જાતે અહીયા આગળ બનાવવાના. અને ત્યાં આગળ રેવાનું અન નજીક છે એટલે અત્યારે બી ભલે કોઈ અમર મોટ કોઈ નહી રહ્યું. મમ્મી નહી. બા નહી. દાદા નહી. પણ તોય અમે અત્યારે ફરવા જઈએ ના મેળામાં અને ત્યાં આગળ બહુ જ સારું છે. એમ‌ ગમે એવું તમને ફરવાનું લાયક સ્થળ બી છે અને ત્યાં આગળ પાંચ દિવસ પાંડવો આયા તમ પાંચ દિવસ રોકાયા હતા ત્યાં આગળ એટલે ત્યાં આગળ પાંચ દિવસનો મેરો ભરાય તમ કદાચ ગમે ત્યારે ગૂગલ કરજો તો તમને આખી ડિટેલ્સ ત્યાં આગળ મલી જશે વૌઠાના મેરાની અને એને કારતકના મેરા તરીકે ભી ઓળખવામાં આવે છે એમ અને એમાં મામાન બ દર વખત લઇ જાય અમને એમ
બિલકુલ બિલકુલ તો ફરી મળીશું આપડે એક નવા ટોપિક સાથે. ચાલો મળીએ.
હા હા